માં છું તમે કેમ છો.
બસ અમે પણ બી મજા મે. એ સતે એ આવો એ સુતેલા તો હવે ઉઊઠી જજ ચાય હાય પીએ.
હા સાચી વાત છે.
જો આજના જીવનમાં આપણે ફલ ભી. ફલ ખાવા ખાઈએ તો બી આપણે શરીર મે. શક્તિ પા એવું સારું થાય. ગમે તે આપણે ગમે તે ફલ ફ્રૂટ ખાઈ તો બી આપણે શરીર માટે સ્વસ્તિક કહેવાય. આપણે ખાવું જ જોઈએ ફ્રૂટ તો ગમે તે ફ્રૂટ હો ફ અને જેવી સિઝન હોય આપણે જેવું સિઝન હોય ને જેવું ફ્રૂટ આવે છે. જેમ સિઝન પર જેમ સિઝન પ્રમાણે આપણે ફ્રૂટ ખાઈએને તો શરીર માટે સારું કેહેવાય આપણે. ને લાભદાયક પી છે.
સાચું કીધું અને ફળ એટલે આપણેે એમ કહી શકાય કે પ્રકૃતિની મીઠાઈ એમ. દવા નહી પણ દવા કરતા પણ વધારે કામ કરે અત્યારે અમુક હા.
હન હા.
અત્યારે રોજ એક સફરજન ખાઈએ તો ડોક્ટર થી પણ આપણે દૂર રહી શકીએ.
દુ હાચી વાત છે આપણે બીમાર પડીએ દવાખાને જઈએ તો ડોક્ટર શું કે કીવી ખાઓ ખૂન તમારે કમ ખૂન ઓછો થઈ ગયો હતો કીવી ખાવ. એપલ ખાઓ એનાથી આપણે કાયમ આપણે ટાઈમ પરમાણે ફ્રૂટ ખાતા હોય ને તો આપણા શરીરમાં ગમે જેટલી બીમારી ના આવે કોઈ દાડે.
સાચું કીધું ફળ ખાવાના ફાયદા જ. ઘણા બધા છે આપડે જોઈએ કે જો આપડે ફળ ખાઈએ સ. કતરા લીંબુ પપૈયા એવું બધું ખાય તો એનાથી શું થાય કે આપણને રોગ પ્રતિકાર. શક્તિ વધે એનાથી આપણે તરત બીમાર ના પડીએ.
ી મારના પડે.
હા અને આપણા શરીરમાં ફાઈબર. પણ વધે કબજીયાત દૂર રે પેટ હળવું થાય ઘણા બધા ફાયદા છે એના.
ના આપડે કીવી હૈ ચપ્પરસ ન હૈ પેલું પેલું આ શું રેંગનનું ફ્રૂટ કેચે. હો બી આપણે કુ કોઈ દા શરીરમાં ખૂનની કમી ના થાય ખૂન વળતો રહે આપણે બરાબર થાય. હૂન કોઈ દાડો ઓછો ના થાય કીવી
હા.
કીવીને આપણે બીટનો જ્યૂસ પીએ ને એ બી બહુ સારું કહેવાય. કોઈ દાડો ખૂનની કમી ના આવે એનાથી.
. હા અને બાળકોને પણ આપડણે જ્યાં સુધી બને ત્યાં સુધી ફળો તો ખવડાવવા જ જોઈએ. કારણ કે જો ફળથી રેગ્યુલર જો બાળકોને ફ ફળ આપીએ ને તો એનાથી રોગપ્રતિકારક શક્તિ પણ વધશે. એનર્જી આવશે તાકાત મળશે અને બાળક એકદમ તંદુરસ્ત રહેશે.
તંદુરસ્ત રેસે હાચી વાત હૈ આપણે પેલાથી જ. પેલાથી આપણે નેના નેન પરથી આપણે ટેવ કરીને તો છોકરો શીખી જાય ટાઈમ ઉપર માંગી જાય આપણા જોડે મમ્મી પેલું આપને. સવાર મેં આપણે તમે દૂધ કેળો આપો છપરસન કેળો તમે જુસ કરીને આપો. તો બી છોકરા માટે સારું કહેવાય. એ અમે હવે શું કરતા મારા બોન મીટા આપે છેને બિસ્કીટ આપે છે. ઓ શરીરમાં તમારે કેટલું બધું નુકસાન કરે છે.
હા સાચું કીધું અને એ લોકો ને ગયડું જેમ ખાસે એમ એના માટે નુકસાનકારક છે પણ જો આ એ. ફ્રૂટ ને એ બધું ખાય ને તો એના માટે સારું છે.
તમે ચારસો પાંચસો રૂપિયા કિલોનું તમે બોર્નવિટા લાઈને ખવડાવો તો તમે સો રૂપિયા કિલો તમે એપલ લાવને ખવડાવો ને એનાથી કેટલો ફાયદો મળે છે.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
તમે એક એક મહિનો ખવડાઓ એક મહિનો ખવડાવને તમે પછી ચેકઅપ કરાવો તમારા છોકરાનું કેટલું બધું લાભદાયક શરીર બને છે. તમે મહિનો પર બોન્ડવિટા પવડા ને દેખો ને તમારા છોકરાને શરીરને નુકસાન થાય ને. એવી બધી ખબર નહીં પડતી હાચી વાત કે નહીં.
હાચુ કીધું હા ઋતુ પ્રમાણે આપણે ફળો તો બધા ખાવા જ જોઈએ જે આપણા શરીર માટે પણ સારું હોય છે. જેમ કે આપડે ઉનાળો આવે તો આપડે કેરી, તરબૂચ લીચીને એ બધું ખાતા હોય છે તે શું કરે તો આપણા શરીરને ઠંડુ રાખે અને આપણા શરીરમાં પાણીનું પ્રમાણ વધારે એથી આપણને લૂ ની લાગે હા.
અચ્છા જે આમ સેલડીનો શેલડીનો રસ, પીએ તો બી સારું કહેવાય સર પપૈયા અને રસ પીએ તો બી ગરમીમાં જૂસ વધારે પીવાય. ગમે સેલડીનો, મેંગોનો, પપૈયાનો આપણે કીવીનો.
સાચું કીધું તમે.
આવું સારું કેવાય શરીર માટે શરીર તંદુરત થાય. ને આપણાથી વધારે સોકરાને વધારે આલવું પડે. કેમ કે સોકરાને જન્મથી આપણે એવું કરીએ ને. તો સોકરાને કોઈ દાડે મોટું થાય ને વીસ પચીસ તો કઈ દા જાતની કોઈ બીમારી શરીરમાં અંગમે જત જાય જ નહીં ને.
હા સાચું કીધું અને જો સંતરા, મોસંબી, સફરજન સ્ટ્રોબેરી, ચીકુ હુ આ બધું ખવડાવીએ બાળકોને તો એનાથી શું થાય કે બાળકોને વિટામિન સી મળે. અને અંદરથી જ ગરમી મળે એનાથી એ લોકોને શરદી માં પણ રાહત મળે ઘણી વાર એવું થાય કે નાના બાળકોને શરદી ને એવું ઝડપથી થઈ જતું હોય. તો જો આવા આપણેે એને ફ્રૂટ જે ફળો બધા ખવડાવીએ. તો એનાથી એને રાહત થતી હોય છે.
તો કેમ કે એમ હવે પેલા આપણે બાળકને ખવાડતા તા હવે બધા આમ ના હવે ફ્રૂટ ખવાડીએ ને તો બી આ બધા કેમિકલથી પાકેલા હોય ને એના માટે સોકરોને ગ ગુણ ના કરે.
પેલા તો કેવું પા સારી તર પાક તાતા હવે તો બધું કેમિકલથી પકાયને કેરી તમે જોઓ તો કે બધું કેમિકલ આપે ને અંદરથી પાવડર નાખીને તમારે પકાવે છે. શીખવું બી જો બધું ફ્રૂટ ને બધું આપ કેમિકલથી પાકે ને હવે
હા સાચું કીધું અત્યારે બધું કેમિકલથી પાકે છે એ પણ છે અને લોકોને જે અ બહારની જે વસ્તુઓ મળે છે. પીણા, ઠંડા પીણા આપણને બતાવે કે આ મેંગોમાં થી બનેલું છે, આ સ્ટ્રોબેર રીનો જ્યુસ છે. પણ એ ખરેખર હોતું નથી ખાલી એમાં એવા કલરો નાખ
કલર જ નાખી દે એનામાં ને હવે બાળકોને બારનું વધારે હોય જૂસને આપે ઘરે આપે જૂસ કરને આપીને તો ના પીએ. બારનું વધારે એને સારું લાગે છે. હવે કે એટલી બધી ખમણની અમે કેમિકલની મિલાવટ છે તો શું ખાલું બધું કલર કરી દે.
હા સાચું કીધું તમ
આપણે પપૈયાના આપણે મેંગોનો જુસ પીએ તો એને અંદર પૂરું પપૈયાનો પપૈયો નાખે છે.
હા અને ઘણી વાર આપણે જોઈએ કે બધા ફળો પણ અત્યારે જે અ તમે વાત કરી કે કેરીના રસના પણ અ પપૈયાનો રસ પણ મિક્સ કરતા હોય છે. અને ઘણી વાર તો શું કરતા હોય કે એ લોકો અ એવા અંદર કેમિકલ્સ પણ નાખતા હોય છે. અને વધુ પ્રમાણે ખાંડનો ને એનો બધાનો
હહ ખાંડનું વધારે કરે છે.
એટલે એ ખરેખર આપણે બહારથી જે અ તૈયાર જે રસ મળે છે. એ ન ખવડાવો જોઈએ ને આપણે કુદરતી રીતે જે વ્યવસ્થિત આપડે જે રસ બનાવીએ ઘરે એજ બાળકોને ખવડાવો
સાચી વાત. હવે તો ગમે તે જાતનો ફલ એટલો આવે ને તો અમે ગમે તે જાતનો તમે ફલ અને આપણા ઘેર બધી સુવિધા છે. મિક્સર છે, જ્યુસર છે, કેવું છે, બ્લેન્ડર છે. જ જમે જ જાતનો આપણે ઘેર જૂસ કરીને સોકરાને આપો ને તો ઓ સારું કહેવાય. પોઓનો જૂસ તમે બહાર પીવાનો કેવી બધું એને સ્મેલ આવતી હોય ખાલી કલર કરી દે. બાકી ના સારું હોય સોકરો માટે. બાકી સોકરા હવે બધું બારનું પીવાનું એના સોકરાને વધારે ગમે છે.
હા સાચું કીધું. એટલે બાળકોને આપણે બાળપણથી જ એને ટેવ પાડવી જોઈએ કે આપણે ચોકલેટ નહીં પણ ફળ ખાવું જોઈએ. જેનાથી આપણા સ્વાસ્થ્ય માટે સારું રે.
નુકસાન સે ને?
હા એટલે એને કુદરતી રીતે ફાયદા પણ થાય. અને બાળકને નુકસાન ના થાય સ્વાસ્થ્યમાં એમ.
હાચી વાત હૈ. ને અને આપણે ફ ફલ ખાયને તો ફરી ફલથી આપણે શરીર મે કેટલા બધા આપણે ફાયદા થાય
ગમે જાતના અલગ અલગ આપણે ફલ ખાઈએ ને તો અલગ અલગ જાતના આપના બહુ શરીરમે ફાયદા થાય.
સાચું કીધું.
કોઈ દાડે જો આપણે ગોળી ના ગાળવી. પડે, દવાખાન ના જાવા પડે, આપણે ડાયબિટીસ ના થાય.
હા અને ફળો ખાવામાં સ્વાદિષ્ટ પણ હોય છે. એટલે આપણને ખાવાની પણ મજા આવે.
ફલ મે તો મા સલાદ બ ખાવા તો ઓ સારું કહેવાય.
હમ.
ખેરા કાકડી હે પેલું હે ટમાટો હે બધું કાપીને તમે ખા તો એ બી સારું કોઈ ફલ જ કહેવાય.
હા સાચું કીધું.
બી શરીર માટે સારું કહેવાય.
એટલે આપણે નિયમિતપણે રોજે રોજ થોડા ઘણા આપણે જે ઋતુ પ્રમાણે ફળો પણ ખાવા જોઈએ આજકાલ તો બધું અ ઋતુ વગર પણ અત્યારે ફળો બધા કેમિકલ થી મળવા લાગ્યા છે. જેમ કે પેલા તો. હા પેલા તો કેવું હતું કે ઋતુ પ્રમાણે જ આપણને ફળ મળતા. ને હવે તો બધા જ ફળો આપણને બારે માસ જોવા મળે.
સાચી વાત પહેલા કેરી આવતી કેરીના સિઝનમાં જ કેરીનો જૂસ મળતો હતો. હવે તમે શહેરોમાં શું તો તમે ગમે તે ટાઈમ તમે જૂસ માંગ્યો કેરીનો. તોમાન મળલી જ જાય.
હા.
તો આપણા માટે નુકસાન કરે છે સારું નહી કહેવાય.
હા એટલે ઋતુ પ્રમાણે જ આપણે ફળો ખાવા જોઈએ.
હાચી વાત હૈ.
એટ જો કેમિકલ થી અત્યારે બધા જ ફળોને પકાવવામાં આવે છે જે. ઋતુ પ્રમાણે હોય કે વગર ઋતુ એ બારે માસ અત્યારે બધા ફળો મળે છે. એટલે આપણે ઋતુ પ્રમાણે જો ફળોનો આનંદ લઈએ ખાઈએ અને બાળકોને પણ ઋતુ પ્રમાણે જ ફળો આપણે ખવડાવવા જોઈએ જેથી એને નુકસાન ના થાય.
અમે છોકરાને કે બાળકાને કળાને દૂધ આપવાનું તો બુ સારું કહેવાય એપલ બી શિયાળામાં વધારે આવે છે. કેળા બી શિયાળામાંમ વધારે આવે છે.
હા.
એ આપણે છોકરો ને એક સીજન પમાણે. ખવારીએ તો છોકરોમાં શરીર માટે સારું કહેવાય. જ્યુસ કરીને આપો તમે એમને ચ આપો. સવાર મેં ઉઠે તો નાસ્તો તમે એનો જ કરાવો એપલનુ. તો બી સારું કેહેવાય શરીર માટે.
હા. હું તો શું કરું કે બાળકોને અત્યારે સ્કૂલે જ જવાનું થાય એટલે લંચ બોક્સમાં તો હું તો. ફળ તો આપું જ છું કે એ બહાને ખાય બાકી ઘરે તો નાટક કરતા હોય ખાવામાં એમાં.
ખાતા નહીં હોય નિશાન આપણે ટિફિનમાં મૂકીને તો ખાઈ લે બધાને જો
હા એટલે એકા બીજા જોઈ જોઈને ખાઈ લઈ.
સાચી વાત છે.
ઘેર તોને નહી ખાતા કાપેને દઈએ તો ખાય. નિસાર મે તો બધા એકબીજા ને જોઈ ને ખાઈ લે. એના માટે આપણે શરીર માટે ફલ ખાવું જોયુંશે ગમે તે જેટલા જાતના ફલોય બાકી આપણે ખાઈએ તો આપણે ફલ થી ફાયદો પણ મળે છે. ચાલો હવે પછી મલું સારું લાગ્યું મને મસ્ત
હા ભલે ત્યાં.